હા
હા હજ જયમી ને જસ્ટ બહાર આયવી.
હમ મે લાયગું જ મારું બાકી છે.
હમ હમ લેટ જમે લાગે?
હા હા લેટ જમ્યું.
હમ હમ હમ
લે એવું? બસ બધા પોત પોતાનું કામ કરે. કોઈ ફોન જોય, કોઈ હોમવર્ક કરે.
હમ બરાબર છે સેમ. સેમ અહિયા પણ એવું જ છે.
હમ
કઈ નવું ની મલે એવું જ હોય. બધાના ઘરે, બધા પોત પોતાની રીતે પોતપોતાના કામમાં વ્યસ્ત હોય.
હા કોઈ ફોન જોઈ, કોઈ જમાન બનાવે.
કરું હમ હલો મે તમને એજ લેટ કર્યું કે શેની કસે જાય કશે ગુમવા માટે. આપડે મીનસ કે ફરવા કોઈ ટ્રીપ પર એજ. તો મોન્સુન મોન્સુન માં
હમ બધા બોવ ફરે બહુ જ
એજ તો મે બી સ્ટોરીમાં જોઈ જોઈને મને એટલી જેલસ ફિલ થાય કે યાર બધા સાપુતારા ફરે પેલું અડે આ પેલું કયો ધોધ છે તે વિલ્સન હીલ હ એજ. તેની ધોધની એવું કંઈક છે.
હમ
બધાય એવું અડે એમ. એવા બધા વ્યુસ જોવા મળે. એતા જ બધા બોજાતા છે લાગે હા ને.
હા પછી ઈચ્છા થાય કે આપડે કેમ પાછળ રહીએ. હા ને ચોમાસામાં જ ત્યાંનું વ્યુ એમ હજી હારું લાગે.
પણ વાર જઈ મળે ની. આપડા અહીંયા વલસાડમાં રહીને બી
મે બી નથી ગઈ.
અહીંયા ધરમપુર જતા બી કોઈ ધોધ આવતો છે ખબર નઈ મારા ઘરે એવું કઈ વાત કરતા તા મેં ત્યારે હાભળેલું.
હમ
પણ મેં કશે આવું કઈ જોયું મળે જ નહી.
મેં બી મે ધરમપુર બાજુ.
પૂતારા તાબી વચ્ચે કોઈ એવો ધોધ આવતો છે મેં જોયલું.
હમ.
આમાં કોઈ અપલોડ કરેલું હતું.
કઈ નહી તો, નેક્સ્ટ મંથમાં કઈ પ્લાન બનાવી જાય, બીજું તો હું.
એ જ તો.
એમ ભી નેક્સ્ટ મંથ માં તો, તહેવાર એટલા આવાના કે, રજા બી બહુ મળવાની છે, આપડે.
હમ, તો આપડે એમાં જ કોઈ ટ્રીપ. પ્લાન કરીને જાશુ. વહી, વહી તો જાશુ હ ને. તને એટલે જ સોલ કર્યો કે, પહેલા આપડે કોઈ સ્પેસ સિલેક્ટ કરીએ કે, ક્યા જવા જેવું જોઈએ.
હા.
જોકે મેં તો તને પહેલા તિથલ જ કહેવાની હતી, પણ તું કે કે લ તો ઘ કેટલી વાર જાય જાય ને, જૂનું થઇ ગયું, આપણા માટે. જોકે બીજા લોકો માટે નવું. હ, જે બધા બહાર ના તો એથી આવે, લોકો માટે આપણા માટે તો જૂનું થઈ ગયું છે. સ્વામિનારાયણ તિર્થલ જોઈ જોઈને. હવે કોઈ નવી જગ્યા પર જઈએ. એજ તો કઈ નહી. તો અમે કોઈ જગ્યા. જોવા પેલા એમ સોશિયલ મીડિયા પર તો, હવે બધા ફોટો અપલોડ કરેલા છે. તેમજ આર. છે. કાની હારું છે, મસ્ત વ્યુ વેધર બધું ચેક કરીને.
પછી જા, હા. મજા આવે જાય, એક લ લોંગ ટ્રીપ પર જઈને.
એજ તો કેટલા દિવસ પછી એ બી આપડે, આવી રીતે તો કશે જાયને. એટલો ટાઈમ થઈ ગયો, એક વાર આપડે ગેલા હતા. આપડા અગર છે, પેલું અલુઆ કઈ ગેલા આપડે ખબર, આપડે ત ગેલા ત તું મેં. એક બીજી છોકરી હતી, આપ તેનું નામ તો યાદ નહી મળે, હા. અયા લાાઈટ હાઉસ, જેને. ખબર ને કેટલો ટાઈમ થઇ ગયો, એક-બે વર્ષ થઈ ગયા.
હમ.
કોસંબા જતા છે તે, આગળ હમ. તાબી કેટલું મસ્ત હતું ને.
હા, તો આ બી મસ્ત છે, આમ બેસીને, હવા ખાવાની. કોઈ ડિસ્ટર્બ કરવા વાળું નહીં.
હા, એજ ખેતી હતી, કોની કઈ મગજ મારી પણ નહી.
હા, આખું એકદમ શાંત વાતાવરણ. હરે તેતા ત બહુ સારું જ જેવું લાગે.
તાજ ન વાતી હોય. હોય, બી જાય તો, કઈ નહી એમ. તો એવું પોસિબલ નહી મળે કે, આપડે ત્યા સુઈ જાય.
એ તો છે જ. હવે તો દરિયા બી ખુબ ભરાયેલી ભરાયેલી હશે, હા ને.
હમ, વરસાદ પડે તો?
હમ.
એમાં પેલું ભરતી આવે, ત્યારે ખબર ને પાણી આવે.
હા, હા. અરે તિથલ બાજુ તો વધારે પાણી હોય તો, પોલીસ વાળા લોકો તો જવા બી નહી દે.
હ, કેમ કે કોઈ એમ જેમ કોઈ ઘટના બની જાય, એવી તેવી. એટલે એ લોકો એ તો એ લોકોની ડ્યુટી નિભાવવા પડે.
હમ હમણાં તો બધા વિલ્સન હિલ ને સાપ પુતારા પાનેરા એમ માઉન્ટેન એરિયા સાઈડ જતા છે
હમ તા મસ્ત તો હોય ને વ્યુઝ બધા બધા તો અડધા ફોટો પાડવા માટે એ એના માટે જ જાય ફોટો શૂટ કરવા માટે આપણેે બી જાશું ને આપણેે બી પાડશું બ બધું
હા બહુ બધું મસ્ત
કોઈ બીજી કોઈ જગ્યા હોય તો તન કઈ ખબર હોય તો કે.
નહી મેં ભી આટલું તે બી ખાલી એમ સાંભળેલું છે હજી તો ગેલી.
સેમ. સેમ સેમ મે બી આ બધું સાંભળેલું ને બધા બધાની સ્ટોરી સ્ટેટસ એ બધું માં જ જોયેલું. મેં તો રિયલ મા તો. કોઈ જગ્યા પર ગયલી મલે સિવાય તીથલ.
હા મેં બી તિથલ છે પછી પેલું રાબડા ખબર.
હ એ બી બધા બહુ જાય ને મ.
અરે એમાં હા તેતા બી એમ ચેન્જ ચેન્જ કરવા. હા ચેન્જ કરતા છે એમ આખું ઉપર. તે કંઈ છાપરો લે જેવું લગાવતા છે હા જો જે. આપેતા બી હ બહુ મસ્ત એમ બનાવતા છે. એટલે એમ રાબડા મંદિરનું રેનોવેશન થાતું છે. હમણાં તો થઈ બી ગયેલું હશે હા. હા એક વાર ગેલી ત્યારે એમ ચાલુ હતું ત્યારથી તો પછી ગયા જ નહી.
મે એવા બી એમ જોઈ લું બધા ફોટા અપલોડ કરેલી એમાં કે નીચે એમ પરું આખું આપડું. પૃથ્વી તારા ચાંદો એ બધું. એમ એવી રીતે કઈ બનાવેલું છે હ ને.
હમ સા જ.
કઈ નહી જોઈશું.
તે તી જોઈને એમ કઈ હાર જવું એવું લાગે બેહી જ રહીએ.
હમ એવા કોઈ મંદિર માં તેમ જાય ને તો એકદમ શાંત વાતાવરણ હોય ને. તો એવું લાગે કે આપડે અહીંયા જ રહીએ. કે કે ના તા કોઈ એટલું અવાજ હોય. કે ન એટલી કોઈ કઈ મગજ મારી. તેવુ થાય.
એ તો છે. મેં બી વિચાર્યું ખાલી એમ ટ્રાવેલિંગ જ કર્યા કરું કર્યા જ કરું તો કેટલું સારું.
ત્યાં જ કરવાનું. એના માટે આપડા પર એટલું બજેટ બી હોવા છે ને ને. એટલી ઘરથી પરમિશ. હોવા જોઈએ ને એટલે આપણે ફ્રી બી હોવા જોઈએ. એ તો આપડે નથી ફ્રી તો.
તો. હ તો એક એક્ઝામ પતેની કે બીજી બીજી એક્ઝામ આવવાની તૈયારી બી થઈ જાય બીજી. પતેની કે પછી બીજાની તૈયારી કરવાની.
એજ તો નવરા બી આપડે. પ્લેન તો બનાવતા છે ફરવા જવા માટે પણ ખબર નહી સક્સેસફુલ થશે કે નહી થશે. પણ નહી આને તો સક્સેસફુલ કરીને જ રેવાનું છે જ્યાં મોન્સૂન પતે એના પહેલા સુધીમાં.
હા તો એટલે જ કીધું કે નેક્સ્ટ મંથમાં પ્લાનિંગ પાક્કી કરીએ કેમ કે તેમાં આપણને રજા. રજા બી બહુ મળવાની છે ને ફ્રી ટાઈમ બી મળવાનું છે.
એજ તો બધા આપડે દ્વારકા ભી બહુ જ હતા હતા. તા ને વચ્ચે જેટલાની સ્ટોરી જો બધામાં દ્વારકા દ્વારકા દ્વારકા. હા.
દ્વા્વારિકા પછી પેલું કેરલ સાઈડ એ બાજુ આવા ટાઈઇમ પર બહુ મસ્ત. તોય એટલે.
એટલે જ બધા.
મોનસૂનમાં હા. અરે મારી ફ્રેન્ડ છે એનો ભાઈ જી આવ્યો એમાં મેં સ્ટોરીમાં જોયું. ત્યારે ખબર પેડયુ મસ્ત છે.
એના માટે તો ટ્રેનું રિઝર્વેશન કરાવ
હા. આપડે ક્યારે જશું જયારે બેંક બેલેન્સ બહુ એમ વધારે પડતું ઉભરી પડશે ને ત્યારે
ઇ તો ક્યારે પોસિબલ છે.
પોસિબલ કરવા પડે હવે તો હ.
તો એ બી રીતે હવે આટલી બધી ફરવાની જગ્યા છે ને આપડણે ફરીએ તો એનો મતલબ કઈક ખરો ફરવા તો પડે
એ તો છે.
કઈ ન જાતું જાશતું આપણેે બી બધી જેટલી જગ્યા કયાં છે નજીક ની જોવા જેવી બધી જગ્યા પર ચાલશુ. પર બહુ દૂર દૂર સુધીની હોય.
પણ આમ નજીકમાં તો જવાય કે નહી.
હમ નજીકમાં જે આપડા ગુજરાતમાં વલસાડમાં હોય એમ તેમ વલસાડમાં તો ખબર નઈ હ ગુજરાત તેમજ કેવાય ગુજરાતમાં હોય એ બધી જગ્યાએ જાશું વલસાડમાં તો તિથલ છે ને પાનેરા છે અને સ્વામિનારાયણ છે પાનેરા બી કેટલી વાર તો ગઈ આઈવા
ગઈ આઈવા તેમાં બી એમ કોઈ કોઈ વાત એમ ચડવાનું કંટાળાવ એટલે એમાં બી કોઈ કોઈ વાર મૂડ બને ત્યારે જવાય હા
એના માટે એટલા આપડે એમ ફ્લેક્સિબલ હોય જોકે અમારાથી પૂરેપૂરી એ કેટલી સીડી છે પાનેરાના ઉપર થી કેટલા દાદરા છે. હમ તો એ ચડવા માટે આપડે એટલા સક્ષમ હોવા જોઈએ. તો આપડા
ક્યા પે બલ હોવા જોઈએ પણ આડધે થી તો આપડે તો હવા નીકળી જાઈ.
જાગે એવું થાકી જવાય એ બી ઉપર એમ ડુંગર જેવું તો
તો તો પછી થાકી જવાય અડધે થી તો પછી ફરવાનો મૂડ એમ ચેન્જ થઈ જાય. જે એક્સાઈટમેન્ટ હોય એ ઓછી થઈ જાય હા એમ ઉપર તો મસ્ત છે.
તાબે મસ્ત કરી દીધેલું એ ઉપર માતાજી નું મંદિર છે ને સીતા એમ બધાને ફોટોગ્રાફ ફી કરવા માટે એમ બ્લોક લગાવી દીધેલા નેવું તેવું
અરે બધી મંદિરો અરે તેતાં બી વૈષ્ણો દેવી મંદિર છે તેતાં બી આમ વૈ આઈલો વૈષ્ણવો દેવી એવું લખી ને બ મસ્ત બનાવી
વૈષ્ણો દેવી તો મેં જયારે બહુ નાનલી હતી ત્યારે મેં મારી ફેમિલી હાથે ગયેલી. એના પછી તો અવડે સુધી મેં ગઈ પણ નહી મલે અનેને જોયું પણ નહી મલે.
મેં વચ્ચે ગેલી હતી ત્યારે જોયું તેતા બી એમ મસ્ત બનાવેલુ હા તે તો નજીક જ. તો જવાયા જ હમ
કઈ ની કઈ ની જાસ્તુ આપડે
હા
આપડે બધી જગ્યાએ જાશું જાસું એમ કેતા છે.
ખાલી કેવા પૂરતું નહી રહી જાય તો હારું એમ.
જઈને જ રહેેવું આવ તો.
હા આમ ચાલ ને દૂર ની તો એમ નઈ નક્કી થાય પણ નજીક.
હા નજીકની તો હા એજ
હમ. જોઈ હવે ક્યારે પ્લાન સક્સેસફુલ થાય છે. ક્યારે ફરી આવીએ.